હા
કેમછો રિધિ બેન
બસ એકદમ મજામાં બેન તમે કેમ છો
બસ મજામાં હ હું
તમારો અવાજ બહુ ધીમો ધીમો આવી રહ્યો છે
હા હવે આવ્યું
ના હજી નથી આવતો હજી તમારો અવાજ બહુ પાછળથી આવી રહ્યો છે
અચ્છા આંચન કઈ વાંધો નહી સાંભળો હું મોટે થી બોલીશ
હા તમને મારો અવાજ આવે છે
હા સરખો આવે છે હો
ઓકે ઓકે હા તો વાંધો નહી તો તમે મોટેથી બોલજો
હવે છે ને હું છાપુ લઈને બેઠીતી અત્યારના અત્યારના હું આજે ફ્રી થથી થોડા મહેમાન હતા ને તો તો હું અત્યંત છાપ હું લઈને બેઠી ને તો ડિજિટલ બેન્કિંગ અને નોર્મલ બેન્કિંગ વિશે આજે આવ્યું હતું હું એકચુઅલ અત્યારના યુપીઆઈને ડિજિટલ બેન્કિંગ કરું છું પણ મારી બેબી છે ને એને હજી સમજાતું નથી કે ડિજિટલ અને નોર્મલ બેંકિંગમાં શું ફેર છે એટલે આજ હું એને બધું સમજાવ આપણે યુપીઆઈ થી પૈસા ભરીય છીએ કે એ કરીએ ને એ ડિજિટલ થઈ જાય છે જયારે તમે ચેક બેંકમાં જમા કરો અને પછી આપણે એમાંથી પૈસા ઉપાડીએ ચેક જમા કરાવીએ એ બધું તમે નોર્મલમાં લઈ શકો એટલે એવી બધી જાણકારી હૂ આપતીતી એને કશી જ ખબર નહતી બોલો એ દસમામાં આવી પણ એને એ વિશે કોઈ જ જ્ઞાન નહતું તમારી બેબી ને છે એ શકધ
ના એને બી નથી એ મારી બેબી ની તો ઉંમર જ નથી એટલી બધી પણ હા તમે જે ડિજિટલ બેન્કિંગ ની વાત કરો છો એ તો મને એવું લાગે છે કે આપને બહુ ફાયદાકારક છે કે આ જે મોદી સરકારે જે કર્યું છે ને ડિજિટલ મની ડિજિટલ ટ્રાન્ઝેક્શન ન એ મને એવું લાગે છે કે એમને બહુ સારું કામ કર્યું છે કે પ્રધાનમંત્રી મોદીજી એ જે આ વ્યવસ્થા લાવ્યા છે ને કોરોના પછી એ બહુ સારું કર્યું છે કારણ કે આમાં કેવું છે કે ઘણી બધી વસ્તુઓમાં આપણે ને ડિજિટલ બેન્કિંગ આપણી પાસે હોય ને તો જયારે આપણે મુસાફરી કરતા હોય ત્યારે આપણે રોકડ રકમની ચિંતા ના રહે પછી આપડે કોઈ વાર આપણું એટીએમ કાર્ડ ખોવાઈ જાય તો આપડે છે ને જો આપણી પાસે ડિજિટલ બેન્કિંગ હોય ને આપે વાપર આપણે ઈઝી ઈઝીલી કોઈને પૈસા ટ્રાન્સફર કરવા હો તો તરત જ કરી શકીએ છે અને સૌથી સેફસ્ટ રસ્તો છે સૌથી સરળ અને સૌથી સિપ્યોર રસ્તો છે મારું માનવું એવું છે એટલે એનાથી સુ પ્લાસ્ટિક મની જે લોકો કે છે ને એ સૌથી સારું છે કે આપણે આ ક્યાંક મુસાફરી કરતા હોઈએ તો કોઈને હવે એક લાખ રૂપિયા લઈને જવા છે બરાબર અહીથી આજે દિલ્હી માણસ ધંધા ના કામે જાય છે તો એક લાખ રૂપિયા લઈને એ જ તો એને કેટ માથા ઉપર ટેન્શન રહે કે હાય મારી પાસે એક લાખ રૂપિયા છે મારી જોડે કોઈ હવે ટ્રેનમાં કોઈ મારી જોડે બનાવ બની ગયો કોઈ આમ કેહેવાય ને કો કોઈ કારણસર કોઈ વ્યક્તિને ખબર પડી ગઈ અને એને જીમનું જોખમ પણ થઈ જાય ને કે આજે ઘણી વાર એવું થઈ કે લોકો રૂપિયા લઇ જતા ર પણ જીવ ન જોખમ બી થઈ જાય તમે છરોભરો મારી દે કે આજે તમને ચપ્પુ મારી દે કે તમને કઈથી નુકસાન કરે તો આજે પૈસા તો તમે ફરી કમાઈ લેશો પણ તમારા જીવ તમારો જીવ તો તમે ફરી નથી લઈ શકતા ને અને આજે પરિવારને પણ કેટલું ટેન્શન રહે કે આજે મારા પતિ છે મારા પતિ અહંથી એક લાખ રૂપિયા લઈને જતા હોય તો મન તો આખી રાત ના આવે જ્યાં સુધી વ્યવસ્થિત રીતે પહોંચી ના જાય ત્યાં સુધી મન તો હું તો આખી રાત જાગતી રહું એટલે ડિજિટલ મની એ સૌથી એવી એવી વસ્તુ છે ઓનલાઈન બેંકિંગ એ બધું કે જેમાં છે ને માણસની કેટલી બધી ચિંતાઓનો હળ રીતે ઉપાય મળી જાય છે તમારું શું કેવું છે આના ઉપર
વાત સાચી તમારી કે અત્યારના ડિજિટલનો જમાનો આવી ગયો છે અને અત્યારના લૂટફાટ વધી ગઈ છે એટલે ડિજિટલ હોય તો બહુ જ સારું પડે પણ એક પણ છે કે ઓફલાઈન ને ઓનલાઈનમાં અત્યારના ઓનલાઈન અને ડિજિટલ ફ્રોડ પણ એટલા થાય છે કે તમને કોઈ અધરવલાઉ ઉપથી નંબર આવે અને તમને એમ થાય છે કે તમારો પોતાનો છે અથવા કોઈ પણ લિંક આવે છે લોભાવણી લિંક આવે છે કે એના ઉપર તમને એમ થી કે તમારા ખાતા માં આટલા પૈસા જમા કરો તમે આ લિંક ઓપન કરો એટલે તમે જોઈ શકશો અને જેવી તમે લિંક ઓપન કરો છો એ ભેગું તમારું ખાતા માંથી બધું અ નીકળી જાય આખું ખાતું ખાલી થઈ જાય છે તમારું એવા ફ્રોડ થાય છે એટલે આપડણે જો ડિજિટલ આપણેે વાપરીએ ને બેન તો પલી અવેરનેસ આપ આપણામાં હોવી જોઈએ કે ડિજિટલ ના જેટલા ફાયદા છે એટલા જ ગેરફાયદા પણ છે એટલે કોઈ અજાણી લિંક ઓપન ન કરવી કોઈને આપડો ઓટીપી ના આપવો જેવો તમે ઓટીપી કોઈ પણ આપડા ઘરે આવે કે કોઈ પણ આપણને ફોન આવે અને આપણે ઓટીપી આપીએ એટલે આપણા ખાતામાં જેટલા પૈસા હોય એ બધા ઉડી જાય છે એટલે આપડે એટલું પણ જ્ઞાન હોવું જોઈએ કે ડિજીિટલ થી આ ફાયદા છે આગેરફાયદા છે એટલે અવેરનેસ પણ એટલી જ જરૂરી છે અત્યારે જેમ જેમ સુવિ ધા ઓ વધી છે. એમ ફ્રોડ એ એટલા જ વધ્યા છે એટલે હું તો એવું માનું છું કે અત્યારના ડિજિટલનો જમાનો છે ને જમાના પ્રમાણે આગળ ચાલવું જ જોઈએ હું પોતે ગૂગલ પે જ વાપરું છું કારણ કે હવે પર્સમાં પૈસા રાખવાનો જમાનો નથી રહ્યો ચાલતા જઈએને કોઈ આપણું પર્સ ખેંચી જાય છે એટલે તમારી વાત એ સાચી છે કે આપણને અત્યારના બો જ ફાયદો છે કે સાથે પૈસા નથી રાખવા પડતા અને આપણે ડિજિટલ પેમેન્ટ પણ કરી પણ જેટલું વાપરીએ ને એટલી જ આપણને અવેરનેસ પણ એટલી જ હોવી જોઈએ. નહીતર આપ પને ફ્રોડ થતા વાર નથી લાગતા એમાં અત્યારના ફ્રોડ લોકો તો એટલા અલગ અલગ અલગ અલગ તમારો અવાજ બદલાવીને તમારા જ ઘરના ન કોઈનો નંબર યુઝ કરી અને તમને ઈ લો કો અ છેતરપિંડી કરે છે યુ પી આઈ માંગે છે. તમારી સાથે લાંબી વાતો કરે છે જેમ તમે લાંબી વાતો કરો એમ પછી તરત તમારા ખાતા માંથી નીકળી જાય છે એટલે આ બધી અવેરનેસ પણ આપણે હોવી જોઈએ ની આપડે આપણા જનરેશન જે નવી છે એ લોકો તો હવે ડિજિટલ જ વાપરે છે કોઈ બેં જતા જ નથી એટલે થોડું બેંક વિશે પણ જ્ઞાન આપવું જોઈએ કે તમે બેંકમાં જાવ તો બેંકે એ તો લઈ જ જવા જોઈએ જો બેંકમાં આ બધી સિસ્ટમ છે પછી ભલે એ લોકો વાપરતા હોય ડિજિટલ એટલે ફાયદા ગેરફાયદા બધું જ એ લોકોને કેવું જોઈ તમે શું કોચો
સાવ સાચી વાત છે હા જો જે જેટલી વસ્તુના ફાયદા છે ને એ એટલી જ વસ્તુના ગેરફાયદા પણ છે હવે તમે આજે ડિજિટલ મની વાપરીએ છે બરાબર તો એ ડિજિટલ મનીમાં પણ આપણને તમે જેમ કીધું એમ ફ્રોડ તો બહુ જ થાય છે અત્યારે તમને ખબર છે. અરેસ્ટ બધા ડિટલ અરેસ્ટું કેટલું કેટલું ચાલે છે એમાં વૃદ્ધ દંપતિઓ જે એકલા રહેતા હોય છે એમને એ લોકો બો શિકાર બનાવતા હોય ડીજીટલ અરેસ્ટ એટલે ને ડિજિટલ અરેસ્ટમાં બો ધ્યાન રાખવું પડે અમારા એ સગા ને એવું થયુ કે એમની અ દીકરી નીચે રમવા ગઈ હતી બરાબર બાર પંદર વરષ ની જેવી હશે દીકરી અને એ નીચે રમવા ગઈ હતી અને કોઈએ ફોન કર્યો કે અમે તમારી દીકરીને કિડનેપ કરી લીધી છે આટલા રૂપિયા તમે આપો અને પ્રોપર એ દીકરી જેવો જ સવાલ હતો એટલે એમાં તો ગભરાય નઈ પછી એમને શું કર્યું કે નીચે દીકરી રમવાાવી હતી એમને ખબર હતી એટલે એમને તરત ને તરત એને ઉપર બોલાઈ ઉપર બોલાય અને પછી તરત તર ચેક કર્યું તો અચ્છા કે આ તો આ વસ્તુ છે એટલે પછી એના પરથી ને ખબર પડી કે બિજીટલ અરેસ્ટ અત્યારે બો બો ખરાબ રીતે આ જે ફ્રોડ જે કરતા હોય છે એનો ઉપયોગ બો બદમાશ જે હોય છે એનો ઉપયોગ બહ ખરાબ રીતે કરતા હોય છે. એટલે કેવું છે કે આપડે જાગૃ તા અને સતર્કતા એ બંને રાખવી જ જરૂરી છે આજે એકકાઉન્ટમાં પૈસા આપણી જોડે હોય છે તો એનું બી આપડે ધ્યાન રાખવું પડે છે કે આપણી જોડે કો ફ્રોડ ના થઈ જાય આપડે કોઈને ઓ ટી પી ના આપીએ આપણે કોઈનો વિડીયો કોલિ રીતે ઉપાડી ના લઈએ અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ ના ઉપાડીએ કે જે આપને આવી રીતે કોઈ મોટા ધંધામાં ફસાવીને બ્લેકમેલ કરે કે વોટ એવર એ હું એમ કેવા માંગુ છું કે આપણે ધ્યાન રાખવું જોઈએ શું કેવું તમા
બોવ સાચી વાત છે અને આમ જોઈએ તો તમારી વાત પણ સાચી છે કે અતયારના ડિજિટલની હિસાબે આપને ઘણા ફાયદા થઈ ગયા છે અતયારના ફોરેન મારા દીકરો કે દીકરી રહેેતા હોય અને આપડે કોઈ પણ પેમેન્ટ કરવું હોય અને એને તાત્કાલિક જરૂર હોય તો આપણે ડિજટલ થ્રુ કરી શકીએ છીએ જયારે પેલા એ શક્ય ન હોતું એટલે ડિજિટલ ના ફાયદા તો ઘણા જ છે. પણ ઘેર ફાયદા પણ હું તો એટલી કહું કે અવેરનેસ બરાબર છે ડિજિટલ વાપરો એ પણ છે પણ જયારે તમે ડિજિટલી અને તમારું કાર્ડ વાપરો અને જયારે ત્યાં જાવ કે તમે કોઈને અ પેમેન્ટ કરતા હોય યુ પી આઈ થ્રુ તો એટલું ખાસ ધ્યાન રાખવું કે તમારો કોડ તમારે કોઈને દેખાડવો જોઈએ ની અને તમે પેમેન્ટ કરો ત્યારે પાછડ વાળી વ્યક્તિને તમારો ડિજિટલ નંબર ખબર ન પડવી જોઈએ એ પણ એક અવેરનેસ જ છે જો તમારે મારા જ સસરાનું તમને વાત કવ ત્યારે એ એમને પેલું બેંકિંગ મોબાઈલમાં નહોતું ફાવતું એટીએમ આગળ લઈ ગયા હતા હવે ઉંમરના હિસાબે એમનાથી અ કાર્ડ સ્વેપ નતું જતું અંદર તો પાછળ એક ભાઈ ઉભા તા કે કાકા હું તમને કરી દઉં કે અને આ સત્ય ઘટના છું મારા સસરા સા થે જ બનેલી તો કે હા તો કે શું છે તમારો નંબર એટલે મારા સસરા બિચારાને એને એમ કે બિચારો છોકરો બને મદદ કરે છે તો એ કે તમારું થઈ ગયું એને શું કર્યું ખબર નય માાર સસરા તો એમને લઈને આવતા રહ્યા પાછળથી ખબર પડી પાંત્રીસ હજાર રૂપિયા એનામાંથી વયા ગયા બોલો એટલે આપણે આપણેે જયારે ઈ વસ્તુ બની ને ત્યારે આપણને ખબર પડી કે અરે આ તો એટીએમ કાર્ડ થી પણ આવી છેતરપિંડી થાય છે મોબાઈલમાં તો થાય છે પણ એટી એમ કાર્ડ થી છેતર પીડી એટલે એ ટી એમ નો પીન કોઈને આપો ને હા એટલું છે કે તમારે એ ટી એમમાં કે મોબાઈલમાં તમે જે યુઝ કરતા હો એનો નંબર તમારે તમારા ઘરની અગર વ્યક્તિને આપી રાખવો જોઈએ કારણ કે કાલ સવાર આપણને કઈક એક્સિડન્ટ થયો કે કોઈને કઈ બીમારી આવી અને બીજા લોકોને આપણા મોબાઈલમાં આપણા જ ઘરના અને કોઈને એમાંથી ઉપયોગ કરવો હોય તો આપણા ઘરના એ વસ્તુ ખબર હોવી જોઈએ એવીજ રીતે તમે તમારા હસબન્ડને કે તમારા દીકરા દીકરીને ને તમે તમારો નંબર આપી શ કો પણ બારની અધર વ્યક્તિને કે તમને એમ થાય કે ચલો આ તમારી ફ્રેન્ડ છે હું એને કયુ ની કોઈ ઉપર વિશ્વાસ રાખવાનો ની અને તમારે તમારું આ અ એકદમ ચુપી રીતે આ વસ્તુ કરવાની તો જ તમારું તમે બીજી દુનિયામાં રહી શકો શું કેવું તમારું
સાવ સાચી વાત છે હ તમારી અને જો દરેક જગ્યાએ આપણે જે જે જગ્યાએ જઈએ છે ત્યાં દરેક જગ્યાએ આપણે સતર્ક રહેેવું અને જાગૃતતા રાખવી એ આપણી નૈતિક ફરજ છે તો જ આપણે આ જે અત્યારે દેશ દુનિયામાં જે ચાલી રહ્યું છે ને ફ્રોડ ચાલી રહ્યું છે સ્કેમ ચાલી રહ્યું છે આપણને જે બદમાશો આવી રીતે રફોર બનાવી જાય આજે અને આપડી આખી જિંદગીની કમાણી એ લોકો મોજ થી લઈને ઉડાવી રહ્યા છે એટલે જો એ આપણે આપણે એને સાચવી રાખવી હોય ને તો આપણે જાગૃત રહેવું કમપલસરી છે કમપલ જરૂરિયાત થઈ ગયું છે અને જો ન રહ્યા સેજબી ગફલત રાખી કે સેજભી આપણે કોઈ પર વિશ્વાસ મૂક્યો એટલે વાત પૂરી થઈ ગઈ આપણી આખી જિંદીની કમાણી બે મિનિટમાં સફાચટ થઈ જાય. સારું ચાલુ બેન મારે કઈ કાઆ કામ આવી ગયું છે તો આપડ પછી શાંતિ થી વાત કરીએ કાલે હ
હા ચલો આવજો હો બે
આવજો આવજો